હલો જય શ્રી કૃષ્ણ કેમ છો તમે?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
હા હું પણ મજામાં છું ઘરના બધા મજામાં છે. હું તમારી સાથે એ માટે વાતચીત કરવા માંગે ફોન કર્યો કે જે આપણા દેશ હવે નવી નવી બધી સુવિધા આવી રહી છે જેમ કે આપ આપણા દેશમાં અંદર આવી જે સુવિધા મળે છે જેમ કે મોબાઈલ, મોબાઈલ ત આપણા હમણાં તો અગત્યનું બધા માટે સાધન, બની ગયું છે કારણ કે મોબાઈલમાં એટલા બધા નવા નવા ફીચર્સ, અ નવા એ બધી ટેકનોલોજી કે નવી નવી આપણે બધી સ્ટડી માટે કોઈ પણ પ્રકારનું આપણે કોઈ, આપણે શોધવા માગીએ મરિયલ પણ આપણને ગૂગલ છે પછી યુટ્યુબ છે. એના દ્વારા આપણને મળી જાય છે પરંતુ એમાં મોબાઈલમાં આપણે વિશેષ એવી એવી, સુવિધા મળે જેમ કે આપણે ઓનલાઈન પેમેન્ટ, હું તમારા સાથ એ માટે વાત કરું છું ઓનલાઈન પેમ આપણા દેશમાં જે સુવિધા મળી છે. તે હમણાં ઘણા બધા લોકોને યુઝફુલ થઈ રહી છે. કારણ કે ઓનલાઈન પેમેન્ટથી ઘણા બધા લોકોનો સમય અને ખર્ચ બચી ગયો છે કારણ કે જે આપણે ઓનલાઈન પેમેન્ટ નો યુઝ કરી કારણ કે તેના લીધે આપો સમય પણ બ વધી જાય છે જેમ કે તમે, એટલે કે કોઈને પૈસા આપવાના હોય અથવા કોઈને પૈસા આપડે પૈસા જ લેવાના હોય. તો પછી આપણામાં જે ઓનલાઈન પેમેન્ટ સુવિધા હોય જેમ કે ફોન પે છે ગુગલ પે છે હોય તો, આપડે ખૂબ સારી રીતે કરી શકીએ છીએ કારણ કે તમને ખબર જશે કે જે આપણે ઓનલાઈન પેમેન્ટ આપણે કરીએ તો પછી આપણે ઘર બેઠા કરી શકીએ છીએ અને એક જ સેકન્ડ કે પાંચ સેકન્ડમાં થઈ જાય છે. પરંતુ ઓનલાઈન પેમેન્ટ જે રેડી નહીં હતું. ત્યારે આપણે જો કોઈને રોકડ આપવા જવા પડતી અથવા કોઈના પાસે આપણે રોકડ લેવાના હોય, તો પછી ત્યાં આપણે એના ઘરે જવા પડ્યું અથવા કે આપણે મુસાફરી કરવા પડતૂ હો અને ત્યાં આપડો સમય પણ ખર્ચ થતો, અને આપણેે જે જવાનો ખર્ચા પણ વધી જતો હતો. એટલે કે આવી બધી સમસ્યામ ઓનલાઈન પેમેન્ટના લીધે હલ થઇ ગઈ છે. બાકી તો ઓનલાઈન પેમેન્ટ આપણા દેશ ને ખુબ સારી રીતે જે સુવિધા મળી છે. તે બધારેખ યુઝ કરવી જોઈએ કારણ કે ઓનલાઈન પેમેન્ટ કરતી વખતે આપણે ખુબ ધ્યાન રાખવી જોઈએ કારણ કે જે આપણે કોઈને પૈસા ટ્રાન્સફર કરવા હોય એ નંબર કે પછીનો અકાઉન્ટ નંબર યોગ્ય રીતે ડાયલ કરવો જોઈએ. અને પાછો વાર ચેકિંગ કરવું જોઈએ અને પછી આપણે ઓનલાઈન પેમેન્ટની જે સુવિધા છે તેનો ઇસ્તમાલ કરવો જોઈએ. શું તમે પણ તમારા ઘરના બધા ખર્ચા કે પછી તમારાના બધા સદસ્યો, કે પછી તમારા આજુબાજુના બધા લોકો રહેતા હોય છે. તે પણ આ બધી નવી સુવિધા જેમ ઓનલાઈન પેમેન્ટ આવી છે તે પણ તમે ઈ બી તમારા બાજુબાજુળા યૂઝ કરતા હશે એને.
હા ભાઈ ઓનલાઈન પેમેન્ટની જે સુવિધા મળી છે તેનો અમ ઉપયોગ કરીએે જ છે અમાયે, અને મારા આજુબાજુ વાળા પણ કરે જ છે. મિત્ર બધાને જાગૃત કર્યા કે આપણા રીત નુ ઓનલાઇન પેમેન્ટની જે સુવિધા મળી છે, આપણે એનો લાભ મેળવવો જોઈએ કારણ કે ઓનલાઈન પેમેન્ટ છે આપણાનો, આપણો ઘણો બધો સમય એવો બચી જાય છે. અને આપણા પાસે એક પ્રકારનું પ્રૂફ એવું હોઈ જાય છે કે આપણે કોઈને પૈસા મોકલ્યા છે, હા તો કોઈ દ્વારા આપણે પૈસા મેળવ્યા છે. કારણ કે પેલા તો જે રોકડમાં બધો વ્યવહાર થતા, ત્યારે ઘણા બધો ઘણા બધા વ્યક્તિઓ છેતરપિંડી કરતા જેમકે કોઈને પાંસો રૂપિયા આપડે આપવાના હોય, અને આપણે આપી દિધા હોય તો એ વ્યક્તિ એમ કહી રહી છે કે મને નથી આપ્યા, તો ત્યારે આપણા પાસે એવું પ્રૂફ કે એવું ન હતું. ને ત્યારે રસીદને બધું વ્ય વસ્તુ નો ઉપયોગ કરવામાં આવતો હતો પન તો પણ લોકો છેતરપિંડીથી એ વસ્તુ કરી જાતા તા. અને પણ અને ત્યારે તેના સમયમાં લોકો બ્લેક મની જે કાળો ધન છે તે ઘણું બધું વસાવી લેતા, પણ હમણાં જયારે ઓનલાઈન પેમેન્ટ આવી ગયું છે તો તેથી બ્લેક મનીનો ઉપયોગ ઓછો થાય છે. અને સરકાર પણ આપણે આ વસ્તુનો ઉપયોગ કરા કહે છે. તમને ખબર છે કે ઓનલાઈન પેમેન્ટ કરીએ તો આપડા પાહે એક-એક પ્રકારનું પ્રૂફ આવી જાય છે. તો જેથી કરીને સરકાર પાસે પણ એની એ નોંધણી હોય જ છે. અને કંઈ પણ પ્રકાર નો ફ્રોડ કે એવું થાય છે તો આપણે ત્યારે બતાવી શકીએ છીએ, કે આપણે આ-આ રીતે પેમેન્ટ કર્યું હતું. અને ઓનલાઈન પેમેન્ટો બધા જ કરી જ શકે છે. નાના-નાના બાળકો પણ કરી જ શકે છે. જે-જે વ્યક્તિ અઢાર વર્ષથી નાનો હોય છે તો તેમના માટે પેમ પે કરીને જે એપ બનાવવામાં આવી છે, જેમાં આપણે ફક્ત આપણો આધાર કાર્ડ લાખીને આપણે અમુક ટકા અમાઉન્ટ એમાં એડ કરી શકીએ છીએ, અને એ પછી આપણે યુઝ કરી શકીએ છીએ. તો આજકાલના જે બાળકો છે તે સ્કૂલ જતા હોય છે તે લોકો માટે આ ઘણું એવી સારી બાબત કહેવાય છે. કારણ કે એ લોકોને ગમે ત્યારે પ્રોજેક્ટનું આવી જાય છે અને પૈસાની જરૂરત પડે છે. જ્યારે એ પેમ પે દ્વારા ઓનલાઈન પેમેન્ટ કરીને થોડું કાર્ય કરી શકે છે. અને આપણા માટે તો તમને ખબર જ છે ગૂગલ પે, ફોન પે જેવી પછી પેટીએમ આ બધી એપ છે તેનો આપણેે ઉપયોગ કરીએ છીએ. તો મેં તો ગૂગલ પે કેવી બધી જ વસ્તુનો ઉપયોગ કરું છ છું અને મારા ફેમિલી વાળા પણ કરે જ છે. અને પેમ પે એનો ઉપયોગ પણ કરે જ છે નાના બાળકો. તમે આવી બધી કોઈ વસ્તુ નો ઉપયોગ કરો છો?
હા ભાઈ અમારે ઘરે પણ આવી બધી જે ફેન પે છે, ફોન પે છે, ગૂગલ પે છે, કે પછી નેટ બેંક એ બધી અમે જે એપ છે તેનો અમે યુઝ કરીએ છીએ. કારણ કે આ બધી એપ યુઝ કરવાથી અમને ઘણા બધા સમય પણ બચી જાય છે. તમને મે જે આગળ જણાવ્યું. અને ઘણા બધા લોકોનો જે ખર્ચ પણ બચી જાય છે, કારણ કે તે ઓનલાઈન પેમે સુવિધા મળે છે. તે આજકાલના મોટા-મોટા બિઝનેસમેનો, કે પછી આજકાલના બધા નાના વેપારી કે પછી જે જે પણ લોકો આવી બધી બધી કિરણા દુકાન છે, અથવા નાની એવી ચાયની લારીથી માંડીને બધા પાસે ક્યુ આર કોડની હવે તો સે સેવા ઉપલબ્ધ છે. અને બધા લોકો સરળતાથી એ ઓનલાઈન પેમેન્ટ કરી શકીએ છે. એટલે કે બધા લોકોને પણ આવા તો ઓનલાઈન રીતે રહેવાનું બધું જનરેશન બધું ફાવી ગયું છે અને બધા લોકો મોસ્ટલી હવે તો બધું ઓનલાઈન પેમેન્ટ જ કરે છે. પરંતુ આપણે એ ધ્યાન રાખવું જોઈએ કે ઓનલાઈન પેમેન્ટ કરતી વખતે આપણે એટલે કે આપણાન ફોનમાં કોઈ પણ એવા ફ્રોડ મેસેજિસ કે પછી આપડે કોઈ પણ ફોન બધા ફ્રોડ મેસેજ ફોન કે પછી કોલ પણ આપણા પર આવી શકે છે. અને એમાં આપણને લાલચ માટે કોઈ એટલે કે કોઈ પણ પ્રકારનું આપણે સરી એવું કોઈ પણ કાર્ય કરી શકીએ જેમ કે આપણામાં કોઈ એવો મેસેજ આવ્યો કે તમને આટલી-આટલી એટલે કે લોટરી લાગી એમ કરીને લીગલ છે એમ કરીને મેસેજ કર્યો, ને પછી એ ફ્રોડ નહીં નીકળયો અને પછી જો આપણેે બધું ફોર્મ ભર ને કે પછી એ લોકોને બધું ઓટીપી શેર કરીને આપણે આપણે આપી દઈએ તો પછી એ આપણા બેંક અકાઉન્ટમાંથી પૈસા ઉપાડી લે છે. એટલે કે આપણે એટલું બધું ધ્યાન રાખવું જોઈએ કે ફોન પર આવી બધી ગમ્મે ટે આજ ફોર મેસેજ આવે છે તેને આપણે ન કરવું જોઈએ અને ઘણા બધા લોકોને એવું પણ કરે છે કે આવું બધું ફ્રોડ મેસેજ બધું ઓટી પણ પણ આપી દે છે. અને એ લોકોને સમજ નથી પડતીને લાલચમા આવીને બધું કરી દે છે. અને પછી એ લોકો ઘરે બેસી રહી છે અને એ લોકો કઈ કરતા નથી. અને એમના બે ત્રણ દિવસ દિવસ પછી એમના અકાઉન્ટમાંથી પૈસા બધા જે હેકર્સ બધા ફ્રોડ મેસેજ મોકલે છે તે લોકો લઈ લે છેમ. એટલે મારે તો એ જ કેવું છે કે આ બધા લોકો સાથે આવું બધું સાયબર ક્રાઈમ થાય છે તે લોકોએ જે સાયબર ક્રાઈમ વાળા જે બધું કેન્દ્ર છે ત્યાં જવું જોએ કારણ કે આપણા દેશમાં ઘણી બધી પ્રકારની બધી સુવિધા ઉપલબ્ધ છે. અને આવી બધી સાયબર ક્રાઈમ આપણા માટે થા થાય તો પછી એ આવા બધા જે સંસ્થા છે તે આપણા માટે ઉપ સક્ષમ હોય છે ને આપડી બધી કમ્પ્લેન એ લોકો જો અને આપણા કમ્પ્લેનનું એ લોકો નિવારણ પણ લાવે છે પરંતુ ઘણા બધા લોકોને એવું હોય છે કે આપડે જો એટલે કે આપડે આવું બધું કમ્પ્લેન કરશું ને પછી આપડી સમજમાં શું શાક રહેેશે. હું આ ફ્રોડ મેસેજ જોઈને આવું બધું ઓટીપી આપીને હું બધું ગન ને પછી એ લોકોને સમજમાં એવું લાગશે કે બઢા મારા મ શું વિચારશે. ને શું નઈ કરશે એ બધું એ લોકો વિચાર લે છે. પરંતુ આપણા સાથે ફ્રોડ થયેલો તો પછી આપણે બતાવવું ખૂબ જરૂરી છે. એટલે લોલો બધા તો કેવા બધું કરે છે પરંતુ આપણે સમજવું જોઈએ. અને આપણું જાગૃત રહેવું જોઈએ કારણ કે આપણેે જો આવું બધું એટલે કે આ બધા લોકો સાથે આવું બધું થાય ને પછી ઘરે બેસી રેહ તો પછી જે ફ્રોડ કરનાર છે લોકો તે લોકને વધારે પેલું થ હિસ્સો એટલે જુસ્સો વધે. કે આવું તો આપડે કરીએ તો પછી ઘરે એટલે કે કોઈ જટું પણ નથી કમ્પ્લેન કરવાનું આપડે બચી જઈએ છીએ. એટલે એ લોકોને બધુ આવું કામ કરવા પ્રત્યે પ્રેરણા મળે છે એટલે કે આવું બધું આપણે દૂર કરવા માટે આપણે કોઈ પણ સતાા ઉપરી થાય તો પછી આપણે આ જે પણ આવી સંસ્થા છે તેના આપણે જવું જોઈએ. અને આ કમ્પ્લેન કરાવવું જોઈએ એટલે કે આપણે ઓનલાઈન પેમેન્ટ કરતી વખર એ ધ્યાન રાખવું જોઈએ કે આવા જે પણ આવા ખોટા સ્કેનર કે પછી ખોટું પેલું આપડા પર મેલ હોય એટલે આપણે ન કરવું જોઈએ. અને ઓનલાઈન પેમેન્ટમાં જે આપણને પીન મળે છે તે આપણે કોઈને સેર નહીં કરવું જોઈએ અને પિન તો આપણા પાસે જ રાખવો જોઈએ અને આપણે સેક્યુરિટી તરીકે રાખવું જોઈએ કારણ કે ત્યારે ઘણા બધા પ્રકારના જે આપડા ઘર સદસ્ય સદસ્યો અથવા જે ફેમિલી મે તે લોકોને શેર કરો છે પરંતુ એમ જે આપણા મિત્ર એટલે કે એવું પણ હોય પરંતુ આપણેે જે મ છે કોઈને સેર નહી કરવું જોઈએ બાકીને આપડે કોઈ વાર કે બર સ્કેન કરીએ ત્યારે આપણે કોઈને બટાઈને નહીં કરવું જોઈએ. ને યોગ્ય રીતે આપણે પેમેન્ટ કરવું જોઈએ. બાકી તમારે શું કેવું છે આ બધા ફ્રોડ લોકો આપણને એટલે કે ફ્રોડ જે આપણને મેસેજ કરે છે તે લોક વિશે આપણે તે જાગૃત રહેવું જોઈએ અને કોઈ સાથે એવું નીકળવું જોઈએ બાકી તમારે શું કેવું છે એના વિશે.
હા ભાઈ તમારે એકદમ સાચી જ છે બધું તો તમે કઈ જ દીધું છે. તો તે બઢી વાત એકદમ સાચી જ છે. અને આપણે તમે કીધું એમ કે આપણે ફ્રોડ થઈ તો આપણે સાયબરમાં જઈને કેવું જોયએ. કારણ કે લોકો પછી જાગૃત થાય છે અને એના પર કર ખરા નિયમ અપ્લાય કરે તો લોકો ફ્રો ફ્રોડ ન કરે અને ઓનલાઈન પેમેન્ટ તો બહુ જ સારું કહેવાય ભાઈ. જે ડિજિટલ પેમેન્ટ છે તે આપણા બેંક એકાઉન્ટ છે આપડુ કનેક્ટ હોય છે જેથી કરીને પેલા કેવું ત્યા આપડે કોઈપણ પ્રકારનું પ્રકારનું આપડે ટ્રાન્ઝેક્શન કરતા તો આપણે બેંકની બુક પાસબુક જે આવે છે તેને લઈને આપણે બેંકમાં જવા પડતું અને એમાં છપાવવા પડતુ કે તેમાં આપડાને બતાવે કે આ પેમેન્ટ કરવામાં આવ્યું છે આ તે પણ હવે તો ઓનલાઈન પેમેન્ટ કરીએ તો આપણને ઓનલાઈન પેમેન્ટની એપ પણ આપડાને બતાવી દેય છે તો તે ઘરે સારી બાબત કેહવાય છે જેથી કરીને આપણો સમય તો ખૂબ ખૂબ બચે જ છે તે તમને ખબર છે આજકાલની જનરેશન શાળાઓ કોલેજો છે તો તે મા તો ઓનલાઈન પેમેન્ટ જ ચાલી રહયુ છે હું હું ભણતો તે કોલેજમાં તો ઓનલાઈન પેમેન્ટ જ હતું તો અતયારે બધા જે ની ની યુઝ થતા તે બાળકોએ પણ ઓનલાઈન પેમેન્ટ યુઝ કવાનુ શરૂ કર્યુ અને બધાને ઘણું સારું એવું પડ્યું છે કારણ કે ઓનલાઈન પેમેન્ટ કરવાથી આપણાને ઘણો એવો સમય બચી જાય છે અને લોકો જાગૃત પણ થાય છે પણ તમને ખબર છે કે અમુક પહાડી વિસ્તાર છે જ્યાં નેટવર્ક બરાબર આવતું નથી તો ત્યાં આપણે અમુક રોકડ લેઈ ને પણ જાવા જ જોઈએ કાણ કે ત્યાં પછી નેટવર્ક ના હોય તો આપણાને પછી પેમેન્ટ કરવામાં મુ્શ્કેલી પડે છે તો પહાડી વિસ્તારમાં અને બધા અન્ય જ્યાં નેટવર્ક ન આવે તો તેવા વિસ્તારમાં આપણે રોકડ લેઈને જવું જોઈએ બાકી તો બધી જ જગ્યા પર હમણાં ને બોલો ઓ ઓનલાઈન પેમેન્ટ ચાલે જ છે પણ હમણે નાના વર્ગના જે વ્યક્તિઓ હોય છે વેપારીઓ હોય છે તે લોકો ઓનલાઈન પેમેન્ટ કરવાથી ડરે છે કારણ કે ઘણી બધી ફ્રોડો એપ આવી ગેઈ છે તો આ બધી એપ પર સરકારે કડક એવો નિયમ અપ્લાય કરવો જોઈએ કારણ કે ફેમ પે છે પે ટી એમ છે આ બધી એપ એ ફેક હોય છે અને વેપારી તો તમને ખબર જ છે કે બીજી હોય છે તો ઉતાવર ઉતાવરમાં પેલો ગ્રાહક એમને કેઈ દે છે કે પેમેન્ટ થેઈ ગયું છે ને એ લોકો બતાવી દેય છે તો વ્યાપારી ચેક કરવા નથી બેસતો એને એમ કે હં પેમેન્ટ થેઈ ગયું છે પણ પછી ખબર પડે છે કે આ તો એકચુલી પ્રકારનો ફ્રોડ થઈ ગયો હતો અને પછી એ વ્યક્તિ શોધવો પણ ક્યાં જાય એટલે સરકાર આ બધું જે પે કેપ છે એના પર કડક એવો નિયમ અપ્લાય કરવો જોઈએ અને બીજું તો અન્ય પેમેન્ટ આપણા માટે ઘણું સારું જ છે તો આપણે એનું ધ્યાનપૂર્વક ઉપયોગ કરવો જોઈએ અને આપણો ઓ પિન જે હોય છે તે કોઈ સાથે સેર ન કરવું જોઈએ અને ગમે તે લિંક અથવા ઓ ટી પી આવે તો તેના પર આપણે ક્લિક કરવા પેલા દસ વાર વિચારવું જોઈએ કોઈ આપણે અઈયા મોટું હોય છે કે તો જેને નોલેજ હોય છે તો તેવા વ્યક્તિ પાસે જઈને આપણે વાતચીત કરવી જોઈએ પછી જે વસ્તુનો આપણે ઉપયોગ કરવો જોઈએ સારુ તો ભાઈ આપણે મળીએ આગળ પણ આવી રીતના ઘણી બધી ઓનલાઈન પેમેન્ટ છે અને ડિજિટલ પેમેન્ટ છે એના વિશે વાટો કરીશું
હાં ભાઈ સારું મળીએ